હા આવે છે હા આવે છે આવે છે
હા તો આપડે હ બોલો
આ એજ પૂછતો હતો કે આજે આપડે ક્યા સેના વિશે વાત કરીશું
તો આપડે અત્યારે બધું અતારે જ ચાલતું હશેજળ નું ને બધું તો આપડે સોલર જે સિસ્ટમ આવે છે
હા
એના વિશે વાત કરીએને પાછું પેલું પણ હવે ક્યાંક નવું આવ્યું છે બધું ફેસબુક બધા ઇન્સ્ટ્રામ વિડયો પડતા હોય છે પવન હકી કેવા છે પવન આવે પે ફરે હ તો એના વિશે આપડે થોડી વાત કરીએ
હા ઓકે તો આજે સોલાર નો વિષય તો આપ બધા સાંભળેલું જ હશે કારણ કે સોડામાં પણ ક્યાંક અલગ અલગ કલર ના એવા આવતા હોય છે કે જેનાથી એમાં પણ એવું હોય છે કે જો બ્લુ કલર ન થો કો કર બ્લેક કલર નો છોલારો છે એ વધારે વીજળી પેદા કરે આવું બધું હોય છે તો એ વાત સાચી છે
એ મને એનું આઈડિયા તો નથી પણ જો એવું હશે કારણ તો કલરમાં એવું હોય છે ને કે કું કલર હોય તો થોડું ગરમ વધાર થાય એના કારણેને ખબર નઈ બાકી એવું તો હોય નહ માવે શું છે કંપની ઉપર હોય છે બધી અલગ અલગ કંપની હોય જે પોતાનું કલર અલગ નાખતી હોય તો એવું પણ થઈ શકે
હા તો એવું હશે કદાચ અને પાછું કે સોલારમાં જો આવા આજના પ્રમાણમાં તો ગી બ વધ પડતી પડે છે તો પછી સોલર પેનલની જે પ્લેટ હોય એમાં જવાનું કેવું બધું પ્રશ્નો ના ઉપભા થાય
અ એ થાય જ ને અ કે અત્યારે જ બધ થતું હોય અ કે આપડે સોલંદ નાખેલું હોયું એનામાં વાંદરા ને બધા આવતા હોય દારીક ઉપર આવી કો મારે તો બધું સોલર તેટલું મજબૂત હોતું નથી ફાટી પણ જાય છે અને એ બધું થતું હોય છે અને ચોમાસું બધું હોય હવન એટલો બધો હોય ઉડી પણ જાય છે બધું પણું હોય છે
હા હવે તો બધી સોલરની જે પ્લેટો હોય ખાલી મૂકતા નથી હોતા ને ફિટ કરતા હોય છે ને
હા એ તો કરરતા હોય છે અતારે જેવું હોય પતરા હોય આપડે પતરા ન સ્થળ બનેલ પવન જ એટલું બધું હોય તો પછી માત્રામાં ઉડી જાય છે ને
હા એ તો છે વાત તમારી સાચી
હ
તો પછી આ ટાઈમે આવીીતે આપડે જોજએ તો પછી જે તમે કીધું પવનચકી નું તો પવન ચકી નાતા હોઈએ આપડે તો એ ફાયદા ક્યારેક ર
હા એ ફાયદાકારક હ જો મહિનામાં પછી જેમ પવન આવતોું હોય ત્યારે જ થાય પવન ના આવે આમ તો ગવાના કમ્પ્લેટ જ હોય છે આવતો જ હોય છે એનામાં એક કે એજ રીતે એના ઉત્પન્ન કરે એટલે ફાયદો જ થાય કારણ કે આજના ટાઈમે પણ વીજળી ઉત્પન્ન કરે અને અપોરે પણ કરે અને પેલામાં એવું હો જે લડકોું હોય ત્યારે જ કરે બાકી અમદિન કરે જ ન
હા પરંતુ ચોમાસાને એમાં જે વીજળીઓ ને એવું બધું થતું હોય તો પછી પવન ચકલી મક એમાં પણ વીજળી પડવાની શક્યતા વધતી જાય ને જ્યારે સોલારમાં આવું થાય એટલું બધું.
એ તો વાત સાચી તમારી પણ એનામાં પણ કઈ ઓપ્શન તો હશે જ તમે
હા એવું તો હતું જ કદાચ જેમ સોલારમાં આપડે થોડોક ઊંચો તાર કરીને મૂકેલ સ જેવું મ હોય છે, જે સોલાર તરફ વીજળી આવતી હો એ વીજળી સળિયામાં થઈને સીધું દારૂણ જમીનમાં ઉતરી જાય. એના માટે સરળ મુકતા હોય છે તો એવી રીતે કદાચ અ-એ પવનચક્કી માં એવું કરતા જ હશે.
અને આ બધું ખાસ કરીનેને મ-મ-મ ગામડા ની જરૂર છે કે આપડે તો હજી તો બરાબર છે, પણ આપડું બધું સ-સ સમાજ દરમિયાન સાંભળતા હોય છે. તો અમુ-મુ-મુ ક ગામડા આવતી નથી તો આ આ સોલર કે બધું હોય તો એમને મળી રહેે. બીજું કઈ નથી એમને ખાલી હજવા હોય ખેતરમાં પાણી માટે મ-મ- મોટર ચાલુ કરે તો એના માટે પણ વીજળી જોતી હોય! તો આમ બધી વીજળી એના માટે કામ-મ આવે મ-મ વધારે ઉપયોગી થાય, કારણ કે એમને લાાઈટ જ નથી આવે! ડી વાડી
હા તો એ વાત તો તમારી સાચી કે આવી રીતે વીજળી કામ આવે પરંતુ આમ તો એવું નથી હોતું ને કે આપડે જે સોલાર માંથી વીજળી ઉત્પન્ન થાય એ સૌ તો પેલા સરકાર જોડે જતી રે!
નાઇએવું નથી આરામ કેવું હોય છે કે આપડે જેવ આપડે જેમ ઉત્પન્ન કરીએ ને એનામાં આપડે જેમ બરાબર પણ પછી એસ્ટ્રા જે મજળ ઉત્પન્ન થાય ને ઈ સ-સરકાર જોડી જાય છે.
મીટરમાં જોતા હોઈએ છીએ બરોબર, તો ક્યારેક લાઈટ જતી રેય એ વખતે સોલાર પંપ બંધ થઈ જાય છે તો એનું ક કારણ શું હશે કારણ!
હા! એ થાય હવે-હવે એનું કારણ ખબર નઈ હ જે
એને
જ-જ જોઈન કરેલા હોય છે ને એનું! કારણ કે એમાં જે એકલા જેમ સ-સ- સોલર આવે છે એના બ-બ- બેટરી આવે છે બરાબર! અને આની અંદર-બેટરી આવતી નથી એટલે આપડે જે ડ-ડ-ડાયરેક્ટ જ ઉપરથી જે વીજળીઉત્પન્ન થાય ને એ ડ -ડાયરેક્ટ જ આપણેે વાપરીએ. કે એસી ચાલુ ક ને એ બધું
હા
અને આપડે આ-આમ બધા હોય એનામાં શું બ-બ-બેટરી હોય મોટી સાઈડની બેટરી હોય તો એનામાં બેટ્રિજ . અને એકે બું સાધનો પણ વપરાતા એવું પણ છે મતલબ!
હા! એટલે જોવા જઈએ તો સોલારમાં સોલર ને પણ વીજળી ની થોડી ઘણી તો જરૂર પડે છે એમ ને!
એ થોડી ઘણી તો અડતી જશે મારા ખ્યાલથીધ. આકી આપડે એટલધું આઈડિયાનનથી પણ તામળેલું છે એટલે મને થોડો ઘણો ખ્યાલછે પણ મને ઇસ જેના માટે ઉપયોગી છે મને પણ એટલી બધી ખબર નથી.
હા! એજ ને નહી તો તો પછી લોકો એમ જ કરતા ને કોઈ એને લાઈટ જાય જ નહી જો પોતાના ઘર ઉપર સોલર બધાના વ પોતાના ઘરની જો તો પછી લાઈટ ક તે વખતે લાઈટ જે વધારા ના યુનિટ ઉ્યા તો જતા રહે સરકાર જોડે પરંતુ જે આપડા જોડે પેદા થયા હોય ને આપડે વાપરતા હોય એ તો ડાયરેક્ટ આપડે વાપરી શકીએ ને એમું મારું કેવું છે
હા એ તો સમજી ગયો હા એ તો બ સાજેછું એમ શું જે ઉનાળામાં વધાર પણ થાય ને પણ વપરાશ પણ વધાર થતો હોય શિયાળો નામાં ઉત્પાદન તો એટલું જ થતું પણ વપરાશ બઉુ ઘટી જાયે ના ચાલુ થાય પછી આપડેાય જોવા તો એનામાં દોડ એટલો બધો ના પડતો તો આપડે જે પાંચ થી છ હજાર નહીં લાવતો એ હજાર અંદર છો ન આવે તો એમાં શું એ પછી એવું તાર્યું કે સરકાર આપડી મેજરિંગ લઈ લે છે અને પછી આપડે ઓછા ભાવે આપે છે અને આપડે ઉનામાં જો વધા વપરાશ થતો હોય ને જે સોલર ઉત્પન્ન કરે એનાથી આપડ વધારે ઉત્પન્ન થાય તો આપણને સરકાર પાછી ઊંચા આવે છે. આપે જો એટલે એમાં આપડે ફાયદો નથી થતો.
હા, એટલે આપણને મેન ફાયદો ઉનાળામાં તો ના થાય પરંતુ શ એટલે ટોટલ જોવા જઈએ આપડે એવરેજ તો પછી જેટલું શિયાળાના ચોમાસામાં જે વેજ ઉત્પનન થાય વધારાની બચે એ આપણે ઉનાળા વાપરી દઈએ. થ ના.
હા, એજ પછી એમાં એવું છે. એમાં જે રકમ આવે છે ને એ એટલી બધી આવતી નથી કારણ કે ધારો કે આપડે જો સરકાર બે કે અઢી નવપિયાજ લે છે. આપણને સરકાર જે આપે છે પાંચ કે છ હ ક્યા આપે છે. મતલબ વોલ્ટ જે આપતું હોય એમ હ એટલે એનું ચાર્જ ઊંચો હોય છે એનો મતલબ
હા, તો તો પછી આમાં જે પવન ચક્કીમાંય એમાં પણ એવું હશે ને કે આવી રીતે જો લાઈટ જતી તો પછી પવન ચકી પણ બંધ જ થઈ જતી હશે.
હા, એટલે એનામાં કારણ તો હશે આ કે એમ જ કેવું હો પવન આવે એટલે જ ફરવાનું છે ને પવન આવે તો ઈ તો ફરવાની જ છે ને એમાં તો લાઈટની એટલી બધી જરૂર હશે નહિ મારા ખ્યાલથી! પવન ના હિસાબે જ ફરતી હોય નહી તો.
પરંતુ આ સોલાર માં પણ એવું જ હોય ને સોલારમાં એ તડકા ઉપર જ વીજળી પેદા કરે. તો પછી આમ પણ લ
અને એવું તો હોય ને કે ક્યાક બેટરી એનો ઉપયોગ થતો જ હશેને . અ ગેમને એમ તોડ ધારો કે આપડી અડધો કલાક કે આપણે એમની હ અડધો કલાક જે એવું કહ કે લઈટ આવી ની અને આપડે સાધનો પણ વાપર્યા નહી તો બધી વીજળી હતી ક્યાં છે? તો પછી બારેક જ જતી હશે. સરકારના જોડે ઘીવન ક કશે ને અરે એ હશે હવે. પણ આમ શુ થાય અત્યારે સરકર બધા ઉપર આપણે સબસીડી બધું પણ આપે છે. તો એમાં પણ ફાયદો જ થઈ જાય અહી અડધા પચાસ ટકા જેવું ક કાપી દે છે.
હા.
હમ્મ આંખની હોય તો આપડે પચાસ હજારમાં મળી જાય સોલાર
હા, એતો છે પચાસ ટકા થી બધા સબસિડી મળી જાય.
ત પાછું આપડે જે સોલાર ની લ લગાવેલું હોય તો આપડે જે બધા ઇલેક્ટ્રોનિક સાધનો જો ખરીદેલા હોય એમાં અબણે બાઈક હોય કે એક્ટિવા ગાડી હોય એમાં પણ ફાયદો થઈ જાય.
હા, એ તો છે એ બધામાં આપણને બિલ ના ભરવું પડે એટલે જે પેટ્રોલ ડીઝલ ચલે ઓછું વપરાય એટલે એના પૈસા બચે બીજું કે આવી રીતે બિલ ના ભરવાનું થાય એના કારણે જે બિલમાં ઘટાડો આવે
અને પાછું આપડે જે વપરાતું હોય એના ઉપર થી આપડે સોલર પણ એવુંજ ફિડ કરવું પડે આણું વોલ્ટ કે છ વોલ્ટ કે આઠ વોલ્ટ કે એવી રીતે આવતું હોય છે. તો પેલા એ જોવું પડે કે આપડે કેટલા વોલ્ટનું જોવે છે. આપણને સોલર
તો પછી જે આ કચ્છમાં ને એમાં જે પવનચકકીઓ હોય છે એ પવનચક્કીઓ કેટલી બધી મોટી-મોટી હોય. છે કે લગભગ એ ટ્રકમાં એક ચક્કી જતી હોય. અંદર અને અલગ-અલગ પાર્ટ્સમાં ખાલી એક એક પાર્ટ્સ માટે અલગ-અલગ મોટા-મોટા એ બધું જરૂર પડ
હ એક જ દરબો હોય ને એક જ દરબામાં એક જ પાખિયુ આવે ખાલી.
હા એજ ને તો પછી એમાં જે આટલું એક જ વાકી વજનદાર હશે બરોબર તો ભઈ ફરતું કેવી રીતે હશે?
પણ આપડે હેને હાઈટ ઊચી થાય ને હુય આપડે હાઈટના કારણે ફરે વધારે ને પવન ઉપર વધારે આવતો હોય. એ આપડે જેટલું નીચે આવતો હોય એન કરતાં ઉપર વધારે કે અહીંયાં ઝાડ હોય પછી બિલ્ડિંગ હોય એના કારણે પવન કપાતો હોય. એટલે એવું કો પવન વધારે આવતું હોય ને એટલે ફેરવી જ નાખે. ઓટોમેટિક.
એટલે પવનથી આરામથી ફરી જ જતી હશે મને એમ કે આમાં થોડું-થોડું કે જો પવનથી તો એમનેમ ના ફરે ખાલી ક્યારેક પવન એકદમ ના હોય તો એ વખતે પણ પવનચક્કી ધીરે ધીરે ફરતી હોય છે તો એક કદાચ બેટરી ઉપર જ આવી રીતે ફરતી હોય. અને જોડે થોડું-થોડું પુસપ ઇલેક્ટ્રિસિટીથી મળતું હોય અને પછી આ એ ફરતી હોય એનાથી ફટાફટ રાઉન્ડ ફર ન એવું હોય શકેન.
હ એ પણ હોય શકે સારું ચલો. અવે ભાઈ મત કરીએ.
હા, પછી વાત કરીએ.
ઓકે સારું ચલો બાય.
ઓકે બાય.